મજામાં તમે કેમ છો
મામાં તમે આજે મને એ સમજાવ છો કે આપણે જો, કોઈ તમે જેમ કે પાર્લરની લાઈન માંથી આવો છો તો, આપણે જો કોઈ પણ મેકઅપ કે કાંઈ પણ કરવું હોય તો આપણે સ્કીિન કેટલી ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અલગ અલગ સ્કીિનના લોકો લોકો હોય છે. જેમ કે, કોકની ઓઈલી સ્કીિન હોય તો કોકની ડ્રાય સ્કીિન હોય તો આપણે એના ઉપર પણ પ્રોડક્ટસ પણ બહુ ડિપેન્ડ કરે છે. રાઈટ આપણે બધા પ્રોડક્ટ્સની અલગ અલગ રાખવા જોઈએ કે પછી એક પ્રોડક્ટમાં જ થઈ જતું હોય છે બધી સ્કીનમાં
ના નામે સ્કીન ના અલગ અલગ અમારે પહેલા તો એ લોકો તૈયાર થવા આવતા હોય ના અલગ અલગ અમારે પહેલા તો એ લોકો તૈયાર થવા આવતા હોય ને એટલે અમારે લોકોને પૂરી સ્પેશિયલ શું નથી, હાલવાનું એટલે અમે એને બ્યુટી કેર આપીને એટલે અમને ખુદ ને ખબર પડી છેાય ફેશિયલ ને વેક્સ ને એ અમે બધી પૂરી બ્યુટી કેર ની અમે એની, ટ્રીટમેન્ટ આપીએ એટલે અમને ખબર પડી છેાય આની સ્કીિન કેટલી ડ્રાય છે આની સ્કીિન કેટલી ઓ ઓઈલી ઓઈલ છોડે છે. એટલે અમને ઈ પ્રમાણે છે ને મેકઅપ કરવાની ખબર પડે ઓઈલી હોય તો અમારે એવી રીતના વોટર બેઝ વોટરપૂફ વધારે મેકઅપ વાપરવાનું હોય છે અત્યારે એડવાન્સમાં બહુ મેકઅપ આવી ગયા છે અત્યારે જરાક ખાલી બે ડ્રોપ્સ મેજિક ડ્રોપ્સ ના આવે છે પૂરા ફેસ ઉપર એપ્લાય કરી દ એટલે મેકઅપ શું, કાંઈ ન હટે તમારા ફેસ ઉપર એવી રીતના અમે વધારે એસ્ટ્રા એ્રા એસ્ટા એટલું હાલતું હોય ને એવી બધી અમે પ્રોડક્ટ યુઝ કરીએીએ કે સામે વાળાનો મેકઅપ એ કમસે કમ આઠ કલાક તો એવો ને એવો રહી.
હમ હમ બરોબર છે. તો, આ મેકઅપ સિવાય જે બીજી બધા પ્રોડક્ટ્સ આવતા હોય છે જેમ કે ફેશિયલ શાઈનર એના માટે પણ સ્કીિન જોવી પડે આપડણે કે કેવી સ્કીિન છે એના માટે કયો ફેશિયલ કરવો કે કયો શાઈનર કરવો અમુક લોકોની સેન્સિટિવ સ્કીિન હોય છે. તેમને, આપણે વધુ શાઈનર કે ન કરી, શકાય રાઈટ
જો હું છે ને, બધાને સજેસ આપું છું કે સાઈનર નો કરો તો વધારે સારો હું, વધારે પડતો બધાને ડિટેન જ કરાવું છું કારણ કે સાઇનરમાં છે, ને આપડી પેલી પરત જે હોય ને એ આખી બળી જાય છે. તમારી સ્કીિન ની પછી તમારું ફેસ ત્યારે તો રૂપાળું લાગ પછી, રેતા રેતા ઓર કાળું પડી જશે. એટલે હું બધાને મારું પર્સનલ નોલેજ હું લોકોને સલાહ દઉ કે સાઈન અન નો કરો તો, વધારે સારું એની કરતા તમારે ડિટેન કરી લેવું સારું બિટેલમાં તમારી પેલી પર છે ને ભરે નહી બરોબર હછ
હમ હમ બરોબર છે. તો, આજે આપડ બરોબર છે તો આ છે, આપણે અમુક લોકો વેક્સ કરાવતા હોય છે. ફેશિયલ વેક્સ પણ કરાવતા હોય છે. તો તેનાથી પણ ફેસ ફેસમાં ડેમેજ થતું હોય છે કે, પછી એનાથી કઈ ડેમેજ નથી થતું
ના અમે જો ફેશિયલ માં વેક્સમાં ફેશિયલમાં અમારે અલગ અલગ ટ્રીક અલગ અલગ ફેસ ની ફેશિયલ કીટ અમે રાખેલી હોય ઓઇલી સ્કીિનમાં અલગ રાખી હોય ઉનાળા ની અલગ રાખી હોય શિયાળાની અલગ રાખી હોય એ બધી અમારી, અલગ અલગ ફેશિયલ કીટ હોય અને વેક્ બ ઉનાળામાં લિપો વક્સ કરાવી શિયાળામાં ક્રિમ વક્સ ને જેલ વેક્સ ને એવું કરાવી કારણ કે ઉનાળામાં છે. ને, ક્ર્રીમવેેક્સ જેલ વેક્સ ને એ બધું એતરી જાય એટલે વધારે છે ને, વેક્સ બરોબર થાય નહી આપડણે પ્રોડક્ટ લગાવવા. કરીએ એમને મજ ઉડા કરે રુવાટી ઉખડે નહીિ એટલે અમે લીપોવેક્સ પછી ઉનાળામાં સ્ટાર્ટ કરી દેએ ઉનાળામાં લીપોવેક્સ છે ને એસરે નહી અને આ ક્રીમ વેક્સ છે જેલવેેક્સ છે એ બધું એસરવા માંડે એટલે બધાની સ્કીિન માં પેન થાય જાજીવા લગાડી ને ખેંચી એટલે બહુ પેન થાય ને અપને ખુદ ને નુકસાની થાય એટલે અમે લિપોવેક્સ ને જેલવેક્સ ને એ બધું ઉનાળામાં બાકાત કરી નાખી ત્યારે અમે લિપોવેક્સ કરી શિયાળો હોય તો લીપોવેક્સ ને જેલવેક્સ અમે વાપરી
હમ હમ તો જે આ ફેસ ઉપર વેક્સ કરતા હોય છે ફેસ ઉપર ઝીણા ઝીણા જે વાળ આવવાની પ્રોબ્લેમ ઘણી મહિલાઓને હોય છે તો જે ફેસ ઉપર વેક્સ કરતા હોય છે તેનું એ અસર કેવું પડે છે ફેસ ઉપર
એનું એનું છે ને અમારી પાસે અલગ વેક્સ આવે છે ને જે હું હાથમાંન પગમાં યુઝ કરી છે ને વેક્સ નો વાપરી એનું અલગ બટન વેક્સ આવે છે એ અમે યુઝ કરીએ છીએ એટલે એની ફેસે કને એકદમ સ્લી સક અને ક્લીન સ્કીિન થઈ જાય, એવી રીતના અમે કામ કરી અને ઈ બટન વેક્સ છે ને સ્કીિન માં નુકસાન નથીતા જેમ પટ્ટા થી ઉખાડવાનું હોય તેમ પટ્ટાથી ઉખાડવાનું નથી, હોતું એ, એમને મજ અપ્લાય કરી દે જામી જાય ને એટલે ખાડી નાખવા
હમ તો જે એ ફેસ ઉપર જે વેક્સ કરતા હોય છે એ વધુ સારું કે પછી આપણે જે રેઝર ફેશિયલના જે રેઝર હમણાં બહુ વાયરલ થયા છે, તો એ જે રેઝર છે એ વધુ સારું રહે છે કે પછી વેક્સ વધુ સારું રહે છે ફેસ માટે
જો લેઝર વાપરો ને એટલે તમારી સ્કીિનની રૂવાટી આવી જાય જાાડી બરોબર છે. એટલે લેઝર મારી અંદાજા ઉપર અને મારો જે મેડમને એ બધા નોલેજ દે છે, ને એના હિસાબે હું સલાહ દઉં છું કે લેઝર ન વપરાવાય યા થ્રેડિંગ કરાવી નાખ. ખ યા પછી આ બટન વેક્સ આવે નહી, તો તમે ઘરે બી કરી શકો આરામથી એટલે તમારે બટન વેક્સ વાપરાવાય મોંઘું નથી આવતું સસ્તું આવે છે તમે ઘરે બી કરી શકો તમારે પાસે મશીન ન હોય છતાંય તમે કરી શકો
હમ હમ બરોબર છેને અત્યારે તો, આપડણે યુટ્યુબ માંથી પણ જોઈને ઘણું બધું કરી શકીએ છીએ. તો, એમાંથી અગર આપ આપણે, થોડું ઘણું શીખી લઈએ. તો, એમ પણ આપણે ઘર બેઠા પણ બધું કરી શકીએ
તમે યુટ્યુબમાં જોઈને કામ કરો મેડમ તો પેલા તમારી પાસે એક્સપ્લેન તો હોવું જોઈએ. તમે કોઈ માથે કોક દ કરેલું તો હોવું જોઈએ તો તમને ખબર પડે ને ખાલી જોઈને નો મજા આવે તમે કોક માંથી યુઝ કરો તો કામ કરેલું હોય તો તમને ખબર પડે કે કેવી રીતના નાઈફ પકડવી વેક્સની કેવી રીતના થ્રેડિંગ હલાવી જોતા તો, આપને એમ થઈ જ કે ના ના આવડી ગયું જેથી કરી તે દિવસે ખબર પડે કે ના ના કરેલું છે તો મજા આવે છે, ત કરતા આવડે ઓલો તો આપડો હાથ જ ધ્રુજવા માંડે
હમ હમ બરોબર છે તો એવી રીતે આપડે વધુ રેઝર કરતા આપણેે વેક્સ ને વધુ આપી શકીએ પ્રાયોરિટી. રાઈટ એનાથી સ્કીન વધુ ડેમેજ ન થાય અને હેર પણ બહુ જાઝડા ન આવે.
અ થ્રેડિંગને અને વેક્સને
હમ હમ થ્રેડિંગ પણ પણ થ્રેડિંગમાં આપણે જોઈએ તો બહુ જ વધુ પેન થતું હોય છે કેમકે એમાં એક એક વાળ ખેંચાય તો એનાથી વધારે બહ આઈબ્રોમાં પણ બહુ જ વધારે ખેંચાતું હોય છે તો આખા ફેસમાં તો બહુ જ પ્રોબ્લમ થાય.
પણ ઈ ઈ એકદમ નોર્મલ જેવી તમારી રુવાટી ખેંચાય છે ને એવી જ રુવાટી આવશે
હમ હમ બરોબર છે તો આ જે પાર્લરમાં મતલબ તમે મોસ્ટ ઓફ કામ કરો તો વધુ કસ્ટમર તમને સેના માટે આવતા હોય છે.
વધારે કસ્ટમર જો અમારે ફેશિયલ વેક્સ એનું બ્યુટી કેર જો બ્રાઈડ નું દેવાનું હોય મહિનાનું અમારે બે મહિના પેલા અગાઉ જો બુક કર્યું હોય બ્રાઈડને તો અમે બે બ્યુટી કેર આપીએ અમારા જે બુકિંગ કરેું હોય ને વીસ હજારનું પેકેજ હોય પચીસ હજારનું પેકેજ હોય એવી રીતના અમારે એમને બ્યુટી કેર આપવાના હોય મહિનામાં એક વાર આવીને એનું પ્યુર ફેસ નું પૂરા સ્કીિનનું પૂરા શરીરનું અમે ફેશિયલ વેક્સ મસાજ બધું કરાવી દઈ
હમ હમ બરોબર છે, તો આ આપડે જે મેરેજની સિઝન આવત હોય ત્યારે તો તમે મતલબ આવી રીતે બ્રાઈડ નું આખું પેકેજ જ આવતું હોય છે, ને કે ફેશિયલ વેક્સ મેકઅપ બધું આવી જાય તેમાં
તમે જો એમાં પેકેજ હોય વીસ હજાર નું હોય પચ્ચીસ હજારનું હોય ત્રીસ હજારનું હોય પછી બ્રાઇડને કેટલી ટાઈમ તૈયાર થવાનું હોય ઈ બધું પૂછવાનું હોય બ્રાઇડને ચોલી સેટ જેટલું જોતું હોય એ બધું પૂછવાનું હોય એ પ્રમાણેના પેકેજ હોય બ્રાઈડ ની ચોલીઓ જેવી પા થાય એના ભાડા ના હોય નેલ આર્ટસ ના હોય પ્લસ માં હેરિસ્ટાઇલ ના પૂછવાના હોય એ બધું એનું બુકિંગ થઈ જાય પછી અમારે પ્રાઇસ કેહેવાનું હોય કેટલી ટાઈમ તૈયાર થવાનું હોય માંડવાનું તૈયાર થવાનું હોય દાંડિયા રાસ નું તૈયાર થવાનું હોય હલ્દી, પીઠી નું તૈયાર થવાનું માં એના ફેરાનું તૈયાર થવાનું હોય સાંજે રિસેશન સ્વાગત લુક હોય એનું તૈયાર થવાનું એટલે ઈ ચાર પાંચ ટક ન તૈયાર થવાનું હોય તો પાંત્રીસ હજાર હોય ત્રીસ હજાર હોય એવી રીતના અમારો એમ હોય એમાં અમારે પેકેજ હોય એમાં અમારે છે, ને બ્યુટી કેર કેટલા આપવા એ અમારે અમારી માથે હોય નેલ આર્ટસ કરી દેવા પછી અમારે બહુ આમ સારો ઓર્ડર રાખો હોય તો એની સાઈડરને એકને અમે ફ્રી તૈયાર કરી આપીએ
અચ્છા તો આ જે બધી બ્રાઇડ્સ એ જેમ કે કોઈ પણ બ્રાઇડના લગ્ન છે તો તેના માટે તે એક એક દિવસમાં બે બે ત્રણ ત્રણ વાર તૈયાર થતી હોય છે તો તેનાથી પણ તેના ત્વચા પર ઘણું ઇફેક્ટ થતું હશે રાઈટ
નઈ નહી એ તો અમારો મેકઅપ હેવીમાં હેવી હોય એની ત્વચાને નુકસાન જરાય ન થવા દે એની સ્કીનમાં અમે બે ત્રણ દી પેલા તો એટલો અમે બ્યુટી કેર ને એટલો અમે સ્મુથનીગ ને એટલી એની સ્કીન એટલી ઓલી કરતા હોય ને એટલે અમે વિટામિન ની લગાડવાની ટીકડીઓ આપતા હોય
હમ બરોબર છે, તો સ્કીન કેર તમે આફ્ટર અને બીફોર બે કરતા હઈશો ને જેનાથી સ્કીિન વધુ ડેમેજ ન થાય
હા એને પછી મેરેજ પછી આવીને પાછું એને બ્યુટી કેર કરાવવું હોય તો ઈ પણ અમે કરાવી આપીએ છે.
હમમ કેમકે સ્કીનનું ધ્યાન રાખવું પણ બહુ જ જરૂરી છે, આમ લગ્ન પ્રસંગમાં આપણે મેકઅપમાં વધુ ધ્યાન દેતા હોય છે, પણ અમુક પાર્લર વાળા જે છે, એ વધુ હાઈ જીનિટી નથી રાખતા કે પછી વધુ પ્રોડક્ટ સારા નથી વાપરતા તેનાથી પણ સ્કીન બહુ ખરાબ થઈ જતી હોય છે.
અત અત્યારે જો મેડમ બધો યુટ્યુબ નોલેજ આપે છે એટલે અત્યારે બધાને ખબર છે, કયા ફાઉન્ડેશન વાપરવા કયા કામ કરવું કયું હું ન વાપરવું એટલે તમને આમ જરાક બી જોવો ને ભ તમને ત્યારે જ ખબર પડી જાય આ ભાઈ ચાલુ ફાઉ ન્ડેશન આ ન હાલે આ નઈ હાલે એટલે આપને એમ નોલેજ આવતી જ જાય એટલે અત્યારે તો અત્યારે એટલો મેકઅપમાં હાઈ આવી ગયો છે, ને ટ્રેનિંગ કે બહુ જ સરસ એક થી એક બધા આમ કરવા માંગે છે, તમે આટલું હાઈ ને એટલું સરસ કરી દ તો બીજો પાર્લરવાળો એમથી હાઈ મસ્ત એનો કરતો હોય છે.
બરોબર છે, અને અત્યારે પબ્લિકમાં પણ સારી જ્ઞાન આવી ગઈ છે, એટલે વધુ છેતરાય તેવી પણ શક્યતા ઓછી રહે છે.
હમ એવી જ રીતના છે, એવી રીતના જે એવી રીતના બધાને કેરેટીન કરાવવું હોય તો એ બધાના પ્રોડક્ટના એ બધા ફોટા લઈ જ આવે કે જો ભાઈ આ અમારે કેરેટીન કરાવવું છે, આ અમારે સ્મુથનીગ કરાવવું આ કંપનીનું અમારે હેર કલર લોરિયલ કંપનીના હેર કલર કરાવ છે, આ કંપનીની અમારે નેનોપ્લાસ્ટિયા ટ્રીટમેન્ટ કરાવી છે, એવી રીતના બધા પ્રોડક્ટ ના ફોટા લઈને જ આવે કે અમારે આ આજ ટ્રીટમેન્ટ અમારે કરાવી છે, એટલે અમને ખબર પડી છે, કે કસ્ટમર ના આ ગ્રાહક ને આ ટ્રીટમેન્ટ કરાવી છે, એટલે અમારે પછી એના પેમેન્ટ કહી દેવાની કે અમે આ આટલી પેમેન્ટ લઈ લેશુ
હમ હમ બરોબર છે, સારું ચાલો તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર થેન્ક્યુ
વેલકમ